જય શ્રી કૃષ્ન.
શું કરો છો.
મ જમા.
બસ મજામાં.
મજામાં તબિયત પાણી સારા. હા એકદમ સારા શું ચાલે છે. બસ જો આ રિયા તમે સંભળાવો. બોઉ ટાઈમ પછી આજ તો મુલાકાત
હા અમારે અહિયાં હમણાંને ગણગોર મહ મહોત્સવ નો હ તો તમે સાંભળ્યો હશે.
હા હા તહેવાર હતો.
હા તહેવાર હતો ન તો અમારે અહિયાં ને હોળી પછી આ સોળ દિવસ ગણગોર નો તહેવાર બહુ જ મહ એ ધૂમધામથી મનાવે છે સોળ દિવસ સુધી જે કુંવારિયા છોકરીઓ હોય છે એ અને સુહાગીન બંને અ મળીને આ તહેવાર બહુ જ શાંન મનાવે છે.
અરે વાસ સરસ લેવો તો હ હ એમાં શું કરવાનું હોય.
એમાં સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. આમાં સોળે સોળ દિવસ આપણે શણગાર કરીને અને બધું તૈયાર થઈને અને ગૌરા માતાને પાણી પવડાવે છે દોહી ટાઈ બે બંને ટાઈમ મ આપણે ઉનાળાના દિવસો હવે ચાલુ થઈ ગયા છે ને તો માતાજીને બી ઠંડા રહે છે ને એવી રીતે હા તો ગણગૌરના સોલ દિવસ સુધી ગણગોરમાં બે ભગવાનની આપણે પૂજા કરીએ છીએ ગણગોર અને ઈસરજી તો ગણગોર હોય છેને એ પાર્વતીનું રૂપ હોય છે. અને ઈસરજી હોય છે ને એ શિવજી નું રૂપ હોય છે. તો સોળ દિવસ સુધી એને પાર્વતી માતાને માતાનો શૃંગાર અને એમને તૈયાર કરે છે લગ્નના પહેલા કેવી રીતે આપણે છોકરીઓને બધુ આમ મહત્વ આપીએ છીએ એવી રીતે આપે છે અને સોળ દિવસ જયારે પૂરા થાય ત્યારે અ શિવજી ગણગોરને લેવા આવે છે એટલે ગણગોર નું વળાવણ કરીએ છીએ.
સરસ તો તમારામાં તહેવાર નો તો બહુ સરસ મહત્વ કહેવાય.
હા એટલે સોળ દિવસ એવું લાગેને સોળમાં દિવસે જે દિવસે ગણગોરમાં પોતાની વિદાય થાય છે ને તો ત્યારે એવું લાગે ઘર માંથી આપણે સાચે જ કોઈ છોકરીનું વિદાય થઈ ગયું હોય ને એવી.
હા લાગે લાગે કારણ કે સોળ દિવસ એન્જોય કર્યું પછી એને જાવાનો વારો આવે એટલે સ્વાભાવિક છે આપડું ઘર સોનું થઈ જાય.
હા બહુ જ ત્યા મતલબ જેવી રીતે લગ્ન કરે છે ને એવી રીતે જ અમ માતાજીનો બી શૃંગાર કરે છે હલ્દીની રસમ, મહેંદી રસ પછી લાસ્ટમાં એમના લગ્ન કરે છે એવી રીતે પૂરી રીત રિવાજથી અને એમને સોળમ દિવસે વળાવણ કરાવે છે.
બરાબર સરસ સરસ બહું સારું કેવાય માતાજી આપડે અહિયાં અમારી એવું ગણગોરનું મહત્વ તો એટલું બધું નહી પણ અમારે જેમ કે આ દિવાળી છે, હોળી છે, સંક્રાંત છે, એવા બધા નાના નાના મોટા મોટા તહેવારો હોય છે અમારે બવ બધા સેલિબ્રેશન થાય છે ગણેશ મહોત્સવ છે એ બધા તહેવારોનું બહુ મહત્વ અમારે અહિયાં.
હા સાચી વાત છે અને તહેવાર તો હોવા જ જોઈએ
જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે નવરાત્રીનું જ લઈ લ્યો તો અમારે નવરાત્રી નું મહત્વ તો બો નવે નવ દિવસ નુ.
હા હા.
નવરાત્રીમાં અમે નવ દિવસ હા. મર ગુજરાત ના પ્રસિદ્ધ નોરતા છે. અમારે નવે નવ દિવસમાં માતાજી નો શુણગાર કરવાનો. નવે દિવસ માતાજી ના ઘરે ઝવેરા વાઈ અમે એના માટે ઉપવાસ કરી નવે નવ દી ભગવાનના ગરબા ગાઈ એની ધૂન ગાઈ એની આરતી ઉતારી રાત બપોરે એને થાળ ધરાવી રાત્રે ભી એને થાળ ધરાવી રાત્રે માતાજીને ગરબા રમવા માટે મેદાનમાં બોલાવીએ બહુ બધા લોકો સ્ટેપ રમે બહુ બધું અમારે નવરાત ત્રિનું બહુ મહત્વ
હા હા નવરાત્રીનું તો બહુ મહત્વ હવે તો ધીરે ધીરે નવરાત્રી અ બધ બધી જગ્યાએ ઉજમાં લાગ્યા છે. પહેલા તો ગુજરાતમાં જ સ્પેશિયલ કરતાતા. પણ હવે તો ધીરે ધીરે બધી જ
હા.
ગયાએ થોડા છે.
હા સાચી વાત છે. બધી જગ્યાએ મહત્વ વધી ગયું છે અત્યારે નોરતાનું અને બીજા બધાં તહેવારોને જો લઈએ ને તો અમારે દિવાળીનું બી બહુ એટલું મહત્વ છે. કારણ કે અમારે દિવાળીનો અગિયારસથી તહેવાર ગણાય ને અમાસ સુધીમાં જે દિવાળી વાળી આવે ઈ છ એ છ દિવસ અમારે આખું રોશનીથી આખા ગામમાં આખી બજારોમાં બધે લાઈટો લગાવવામાં આવે, ઘર આંગણે રોજે રોજ નવી નવી રંગોળીઓ બનાવવામાં આવે, મીઠાઈઓ બનાવવામાં આવે, મીઠાઈઓ વેચવામાં આવે, ફટાકડા ફોડવામાં આવે બહુ બધી રીતે અમે આ દિવાળીનો તહેવાર ઈન્જોય કરી છી.
હહ હહ સાચી વાત દિવાળી હહ દિવાલી, હોલી આ બધાં આ બધા મનોરંજનના એક સાધન છે. આ તહેવાર આવે ને એટલે માણસોને આ શીખવાડે કે આપણે કેવી રીતે હળી મળીને રહેવું જોઈએ. એ કેવી રીતે મતલબ ઉજવવો જોઈએ સારી રીતે જેવી રીતે આપણે તહેવારને ઉજમીએ છીએ એવી રીતે આપ આપણને જીવન બી સારી રીતે જીવીને ઉજમવો જોઈએ એમ.
હા સાચી વાત ના જો તહેવારો આવે છે તો જ આપણે ઘરના લોકો એકબીજા સાથે હળી મળીને કામ કરી શકીએ, હળી મળીને વાનગીઓ બનાવી શકીએ, મીઠાઈઓ બનાવી શકીએ, શોપિંગ કરવા જઈ, આ બધા કામો બધા સાથે મળીને થાય ક્યારે આવે બધા તહેવારો આવે ત્યારે અને તહેવારનું મહત્વ શું છે કે તમારા ઘર પરિવારને એકબીજા સાથ તે હળીમળીને રહી શકો એટલે બધા તહેવારો આવે છે. એ તહેવારનું મહત્વ.
હા, એ તો છે ને તહેવારનું એજ મહત્વ છે અને જ્યારે લાગ ઘરમાં પહેલું જે આપડે ઘરમાં કેવી અલગ જ રોનક હોય છે. કેવું અલગ જ વાતાવરણ હોય છે. બહુ આમ ખુશીનું મહત્વ ખુશીનો મતલબ માહોલ હોય છે. તો એ આપણા માટે આમ એવી તાજગી ભર્યો હા એ તાજગી તાજગી ભર્યો અનુભવ થાય છે આપણને
હા બધે ગણેશ મહોત્સવ બહુ મહત્વ છે. ગણેશ મહોત્સવ નું અમારે અહિયાં સોસાયટીમાં સાત દિવસ ના ગણપતિ આવે છે, જમણવાર રાખે છે, રાત્રે કોઈ બી જાત ના તે સાત દિવસના અલગ અલગ રાત્રે ફંક્શન રાખે છે. કોઈ દિવસ ગેમ, કોઈ દિવસ મ્યુઝિકલ ચેર, અંતાક્ષરી, મસ્ત મજાની બધી ગેમો હાઉઝી એવી બધી ગેમોનો પ્લાન કરે છે તો આખી સોસાયટી હળી મળીને એ સાતે દિવસ એટલા એન્જોય કરી છે ને એ સાત દિવસ ક્યાં વયા જાય છે ને ખબર જ નથી પડતી.
હા એટલે કે ગણેશ મહોત્સવ હવે તો આ બધું હેને ટી વી ટી વી અ જોઈ જોઈને બધી જગ્યાએ બધા જ અ તહેવારો મનાવા લાગ્યા છે. નહી તો પહેલા ગણેશ મહોત્સવ બોમ્બેનો સારો હતો મુંબઈમાં વધારે ઉજમ તાતા અને નવરાત્રી ગુજરાતમાં, રાજસ્થ
એટલે તહેવારનું મહત્ત્વ તો તમારે પરિવાર સાથે જ સાચી ઈન્જોય અને સાચી ખુશી એમાં જ છે બેન.
હા એ તો છે જ. પરિવાર હા પરિવાર સાથે હોય તો રોજ તહેવાર જ તહેવાર હોય.
હમ્મ સાચી વાત છે. અને બીજી રીતે તમે જો તમે વિચારશો ને તો તહેવાર નું મહત્વ તમે અત્યારે ઓમ વિચારશો ને તો તમને ઓમ ખુશી જોવા ની મલે. પણ જયારે તમારો પરિવાર સાથે મલીને નાનકડો એવો તહેવાર ભી ઉજવશે ને તો તમારામાં આમ અલગ જ જાતની ખુશી તમારા ફેસ ઉપર જે ચમક આવશે ને એ તમને અલગ જોવા મળશે કે નાના હવે હો આ તહેવાર આવે છે ને મારા આ ઘરના આવશે કારણ કે આજકાલનું જનરેશન સીટીમાં રે છે. એના વડીલો ગામડે રે છે. પણ આપડે જયારે સિટીમાંથી ગામડે જાય છી તો વડીલો રાહ જોઈને બેઠા હોય છે. ના ના હવે હો આ તહેવાર આવશે ને મારો દીકરોને વહુને મારી પોત્રીને પોત્રો બધા આવશેને તે રાહ જોઈને બેઠા હોય તહેવારમાં.
હા એ તો છે જ નને હા પરિવાર સાથ હોય અને તો તહેવાર હોય તોજ જો મહિમા મજા આવે એમ
હા તહેવાર વગર તર કરતા પરિવાર વગર તમે કોઈ જાત ન તહેવાર એન્જોય જ ન કરી શકો ભલે તમે એને મનાવો ખોરા કે જેમ કે નવરાત્રી છે તમે નવે નવ દિવસ કરો પણ નવે નવ દિવસમાં તમારા ઘરના સભ્ય સાથે ના હોય એ તમારી મજા જ ન આવી. તેવારમાં ત
હ જેમ કે તમે એક્ઝામ્પલ તરીકે રક્ષાબંધન નો તહેવાર લઈ લો બેન ભલે ને દુનિયાને છેડે રેતી હોય પણ રાખડી બાંધવાય ભાઈ ના ઘરે એ તહેવાર ના દિવસે આવશેજ. એટલે એ તહેવારનું મહ તું હશે.
હા, એ તો છે ને બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. હલો.
હા, બોલો બોલો બોલો. અવાજ આવે મૈ કીધું ક કટ થઈ ગયું કશું અવાઝ. ના. ના ના એ છે. જો અમારી સોસાયટીમાં હોળીનું શું બોલો બોલો. બોલ
આપણે તહેવાર ઉજવીએ છીએ તો બહુ ખુશી થી આપણે કેટલા ખુશીથી વાનગીઓ બનાવીએ છોકરાઓ રંગોલી બનાવીએ છોકરાઓ માટે કઈ જેમ એ જેમને જેમને જે ભાવતું હોય એ પ્રમા તીએ તો આ બધો આપણો હરખ જોઈને એ હરખ જ આપડો તહેવાર છે.
સાવ સાચી વાત કરી છે તમે. જો અમે એ તહેવાર બાળકોમાં સૌથી વધારે ખુશીને લાગણી અનુભવે છે કે નાના હવે જેમ કે દિવાળી આવી છે તો દિવાળીમાં બાળકો રાહ જોને બેઠો હોય મારા પપ્પા ફટાકડા લાવશે મારા પપ પા આ ફટાકડો લઈ દેશે. મારા પપ આ પોટાકડ હવે એને એમાં અલગ જ ખુશી જોવા મળતી હોય.
હા એ તો છે જ ને બાળકોનો ઉત્થી વધારે અને બાળકોને ઉત્સા ઉત્સાહિત જોઈ અને રમી એ લોકો અને એજ આપડો આપડ ખુશીનો એ
ખુશી નુ એ ના ના અને આજકાલ અત્યારે તમે જોવઓ ને તો હરેક તહેવારો ન મહત્વ સોસાયટી દ્વારા કરવામાં જ આવે છે બધા પ્લાન એ લોકો કરી જ લે છે ભ નાનું એવું ફંક્શન ન કરે છે પણ એ ફંક્શનની અંદર એ તહેવારનું મહત્વ સમજાવી જાય છે. જેમ કે હોળીનું ફંક્શન આવે છે તો આપણી સોસાયટી બારે હોળી પ્રગટાવવામાં આવે છે બીજા દિવસે ધૂળેટી હોય છે તો સોસાયટીમાં નાના એવા ફાઉન્ટેન લગાવીને કલર લગાવીને આપીને ડીજે લગાવીને મસ્ત ત મજાની ધૂળટી એન્જોય કરાવે છે આપણને. તેવું આજકાલ નું કલ્ચર થઈ ગયું છે કે ભાઈ કોઈ બી તહેવાર હોય એનું મહત્ત્વ જવું ન જોઈએ આપણા આપણી શું કહેવાય સોસાયટીમાંથી ન જાવું જોઈએ અને આ દુનિયામાં બધાને ખબર હોવું જોઈએ કે આ તહેવારનું આ મહત્ત્વ છે એમ.
હમ્મ એ તો સાચી વાત છે ચાલો પછી મળીએ હે હા હા હા બધા મજામાં ઓકે હા રાધે રાધે રાધે.